હલો.
હા સંભળાય છે એકદમ સરસ.
કેમ છો.
બસ બસ મજામાં આજે તમારી સાથે વાત કરવા માટે એક યુનિક ટોપિક વિચાર્યો છે.
ચોક્કસ ચોક્કસ બોલો બોલો.
આપણે સમાજમાં આજકાલ ઘણા બધા લોકો એવા છે જેમનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ છે તો એવા લોકો માટે સમાજમાં શું વ્યવસ્થા છે અથવા એમને કઈ કઈ તકલીફો ભોગવે છે એ લોકો એ વિશે થોડી વાત. કરીએ તો એ સમસ્યા પર પણ પ્રકાશ પડે.
ચોક્કસ હવે હું તમને અત્યારે આ વિષય તો એટલો બધો ઊંડો અને એટલો બધો મોટો છે કે એના પર આપણે કલાકો સુધી વાત કરી શકીએ. કામ થાય અને બ્લોક કરી દો યી તો હિઝદો નહીં વાત છે તો હું તમને એક ટૂંકમાં જણાવીશ કે આવા લો કો મોટે ભાગે છે ને. અ વધારે પડ. સેન્સિટિવ સ્વભાવ કે નાનપણમાં ખૂબ દબાઈને રહેલા હોય. કે ઇસિક્ય્યોરિ ટી કોન્ફિડન્સ લેવલ જે લોકો નું ના હોય ને. એ લોકો મોટે ભાગ. ડિપ્રેશન નો ભોગ બને છે હવે હું અહિયાં એક સંસ્થા છે ન આત્મવિશ્વાસ કરીને તો એ સંસ્થામાં આવા જ બધા લોકો હોય છે ને, મોટે ભાગે આ આ છે ને, બાળપણ બાળપણમાં કોઈ આપ સાથે એવો પ્રસંગ બની ગયો હોય કે આપડી મન માં કોઈ આવી કોઈક વાત કે ડર, કેવું કઈ રહી ગયું હોય કે આપણી ઈચ્છાધુર્ય વધારો કે એક છોકરી ની તમને વાત કરું, ત્યાં તો એને અ એટલી બધી સ્માર્ટ નહોતીને, હવે એને છોકરાઓ જોવા આવતા હતા તો એટલા બધા સ્માર્ટ હતા, તો એને રિજેક્શન જ વધારે મળતું હતું તો હું એ સં તે માં છે ને, હમણાં હું થોડ વખત રેગ્યુલરલી ત્યાં સેશન્સ આપવા જતી હતી. એટલે ત્યાં લોકોને વર્ચ્યુઅલ ટુર કરાવુ, અ નોલેજેબલ વાત કરું, વાર્તા કરું કે જેનાથી એ લોકો પોતાની દુનિયા માંથી એક કલાક માટે બહાર આવે તો હું એ કરતી હતી. ત્યા તો એ છોકરીને તમે જયારે પણ કઈક વાત નીકળે ને ત્યારે એમ કે, હવે તું ઘરે જવાની છું, મારે લગ્ન કરવા છે. હવે તું હું ઘરે જવાની છું, મારે લગ્ન કરવા છે. એટલે એના મનમાં એ વસવસો રહી ગયો હોય. કદાચ તમારી આજુબાજુ પણ આવા ઉદાહરણો જોવા મળતા છે નહી
અહા! એટલે એમ જોવા એકદમ માનસિક રીતે અસ્થિર હોય ને એવા લોકો તો બહુ ઓછા જોવા મળે, પણ જેને નાની મોટી સમસ્યા હોય ને એવા લોકો તો ખરેખર જોવા મળી જ રહ્યા છે આજકાલ અને દરેક બિલ્ડિંગમાં જોવા મળી રહ્યા છે. હું તો એવું અમારા જ બિલ્ડિંગમાં જોઈએ ને તો, એક દિવસ હું નીચે પવન ઘણો સરસ આવતો હતો એટલે થોડીક વેઇટ કરતી હતી, તો મેં કીધું કે, હું કોલ કરી લઉં. તો ત્યાં થોડીક વાર હું બેઠી, તો ત્યાં મેં જોયું કે એક લેડી આવીને બધા છોડવાઓને પાણી પીવડાવે અને પાણી પીવડાવતા પીવડાવતા એટલું જોર જોરથી હશે ને આમ, જાણે ગાંડા માણસો કેમ હસતા હોય? તો આપણને એકદમ એબનોર્મલ લાગે. એમના નોર્મલ માણસો એ રીતે ના હસે, તો એમને હું જોઉં પછી થોડા ડિલિવરી બોયસ પણ આવેલા એક, બેન તો એ લોકો પણ એમને આશ્ચર્યથી જોય કે, આ બેન શું કરી રહ્યા છે? પણ એ બેન પોતાની મસ્તીમાં જ, અને પછી લિફ્ટમાં જતી વખતે આમ થોડા ડાન્સ કરતાં કરતાં જાય. એટલે એ રીતે ઘણા બધા પ્રોબ્લેમ હોય છે એમ આવી રીતે એમ લોકો નોર્મલ લાગે ને એમને પાછા એવોર્ડ ને બધું મળતું હોય છે, પણ આવી રીતે એમને થોડી માનસિક સમસ્યા છે ખરી. એટલે નોર્મલ લોકોની સાથે જ જીવે પણ થોડાક પ્રોબ્લેમ સાથે એમ, એટલે આવા લોકો પણ આજકાલ ઘણા બધા વધતા જાય છે
હા, તો આવા લોકોને માટે છે ને, અ અમુક સંસ્થાઓ સ્પેશિયલ રાખવામાં આવે છે. એ લોકોની એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ હોય છે. એવા એટમોસફિયરમાં જો એ લોકો રહે ને તો એ લોકોની રિકવરી જલ્દી થાય બરાબર તો એ લોકોને નોર્મલ વાતાવરણ હા એ લોકોને નોર્મલ જો આપણી સાથે એ અ વ્યક્તિ રહે તો આપણને એબ નર્મલ જેવું લાગે. એટલે આપણે એ લોકોની વાતને બહુ સાંભળીએ નહીં બરાબર એ લોકોને ઇગનોર કરીએ. એટલે એ લોકો ના મનમાં એ ઇગ્નોરન્સ વધતું જાય. એને કારણે એ લોકો નામાં નેગેટિવિટી વધતી જાય. તો એ લોકો વધારે ને વધારે માન માસિક રીતે બીમાર પડતા જાય. તો આવા લોકોને માટે છે. ને જરાક થોડાક લક્ષણો દેખાય ને એટલે આવા અ વેલફેર સેન્ટરો હોય છે. બરાબર એક એક અહિયાં વલસાડમાં છે. બીજું ગાંધીનગરમાં છે. તો એના માટે સ્પેશિયલ એવી સંસ્થાઓ હોય છે. જે આવા લોકોની અ કેર કરે એ લોકોને પ્રોપર ટ્રીટમેન્ટ આપે અ સાયકોલોજીિસ્ટ આવતા હોય. ક્યાં? તો એ લોકો કેઈ રીતના કેટલા લેવલ પર છે. ને એ આવી જગ્યાએ રહે, તો એ જલ્દી રિકવર થઈને પાછા નોર્મલ લાઈફમાં આવી શકે. તો એવું કોઈ જો સ પણ આપણે છે, ને એવું છે, કે અ અમારી સામે જ એક ક એક માનસિક અ અ હવે તો માનસિક અસંતુલન વાળા ન કહેવાય. હવે તો સ્પેશિયલ ચાઇલ્ડ કેહેવાય છે. એ લોકોને બરોબર તો એવો છોકરો છે. તો હું એ સાથે મારી એક ફ્રેન્ડ સાથે એ સંસ્થા સાથે જોડાયેલી હતી. તો મેં એમને એક વાર કયું? કે ભઈ આ તમારા દીકરા માટે આવી સંસ્થા છે. તો ત્યાં તમે મૂકો ને, તો એ લોકોએ એકદમ ના પાડી દીધી કે ભાઈ ના અમારો છોકરો તો નોર્મલ છે. ને એ નોર્મલ સ્કૂલમાં જાય છે.
હમ, હમ, હમ
નોર્મલ સ્કૂલમાં ગયા પછી અત્યારે આટલો મોટો દસ કે બાર બા તેર વર્ષનો થઈ ગયો. કદાચ વધારે મોટો પણ થઈ ગયો હશે. તો હવે રહી, રહીને એ લોકો કોએ મેન્ટલી ડિસેબલની સ્કૂલમાં ગયા વર્ષથી મોકલ્યો. ચાલો પણ મને એમ તો કઈ નઈ બીજા કોઈના કેવાથી તો કેવાથી છોકરું વ્યવસ્થિત જગ્યા તો એ જાય છે. તો એના બિહેવિયર માં અચાનક ચેન્જસ આવી ગયા.
ઓકે કેવી રીતે.
એ એનું કારણ છે કે એ પોતાના જેવા ત્યાં છોકરાઓ જુએ છે. અહીયા નોર્મલ. સ્કૂલમાં જતા હોય એટલે એ જે એક્ટિવિટીતો એને લગતા ના વડતું હોય. પેલા સેવન્થ એથ ના છોકરાઓ તો. ફટાફટ ફટાફટ લખતા હોય વાંચતા હોય. એટલે પેલા ઇગ્નોરન્સ. મળી જાય. એટલે એ વધારે ડિપ્રેસ થતો જાય. કે ભાઈ મને આ લોકો ચીડવે છે. ને આ મેટ ડશેબલની સ્કૂલ માં જાય તો ત્યાં એ લોકોનો સિલેબસ જ આખો અલગ હોય છે. ને એ લોકોને આખો દિવસ ભણાવવાનુ ન હોય એ લોકોનીને. એક્ટિવિટીસ થતી હોય.
હા બરાબર.
વિકાસ થાય.
હમ હમ હમ સાચી વાત છે આજકાલ તો સ્કૂલ્સમાં પણ જોયું છે કે સ્પેશિયલ એજ્યુકેટરની પોસ્ટ હોય છે કે જે અમુક બાળકો જેમકે એકદમ મનબૂદી ના હોય બીજો કોઈ પ્રોબ્લેમ ના હોય પણ જેમને થોડો આ રીતે. તે ઓટિસ્ટિક હોય અથવા બીજા નાના મોટા પ્રોબ્લેમ હોય પણ એ નોર્મલ લોકો સાથે ભણી શકતા હોય બહુ પ્રોબ્લેમ ના હોય તો એવા લોકો માટે સ્પેશિયલી સ્પેશિયલ એજ્યુકેટર હોય છે દરેક સ્કૂલમાં અમુક. મેન્ડેટરી રિક્વાયરમેન્ટ હોય છે અમુક જગ્યાએ એટલે એ લોકો કેવું કે આ બધા આવા લોકોના પ્રોબ્લેમ્સ સાથે ડીલ કરે અને ટીચરોને પણ આવા લોકો સાથે સ્પેશિયલી બિહેવ કરવું પડે એમનો સમજીને તો એમાં એ બ્રિજ બનાવવામાં આવી રીતે એજ્યુકેટર્સ જે છે એ હેલ્પ કરતા. બીજા છોકરા ઘણા ઈસ્યુતા હોય આ થો સ્લ ચિલ્ડ્રન હોય નથી તો બીજા છોકરાઓ પણ કેવી રીતે કોપઅપ કરી શકેમની સાથે એના માટે સ્લ એજ્યુકેટર હોય છે મારા એક જાણકારી છે બે. એ આ જ કામ કરે છે.
હા એટલે એના માટે પણ સ્પેશિયલ ડિગ્રી હોય છે. અ એ તમે પાસ કરવી. પડે છે. ને એટલી એક્ટિવિટી એટલે. અત્યારે વધારો કે એ જે સ્કૂલ છે મન બુદ્ધિ ની સ્કૂલ છે જલારામ સ્કૂલ કરીને છે. તો એ લોકો શું કરે છે કે. ભાઈ હવે મોટા છોકરાઓ થઈ ગયા હોય હવે એ લોકોને અ સ્વાભાવિક છે કે એ લોકોને કોઈ જગ્યાએ જોબ મળવાની નથી કારણ કે એ લોકો શું કામ કરી શકે. તો એ લોકો શું કરે છે. કે દીવા બનાવવા કે પછી દવા ના નાના નાના પડી. કા હોય ને કાગળ ના. એ બનાવવા પછી હોળી હોય છે તો નેચરલ. કલર બનાવા એ બધું છોકરાઓ પાસે કામ કરાવે છે ને એ લોકોને શીખવે છે તો એ શીખવીને પછી એ લોકો એ જ વસ્તુ એક્ઝિબિશનમાં મૂકે છે.
હમ હમ.
એ એક્ઝિબિશન માંથી પછી લોકો ખરીદે તો એ એ છોકરાઓને ઈનકમ જાય છે. મોટા છોકરાઓ એટલે આવી રીતના સ્વાવલંબી પણ અ પ્રવૃતીયો કરવામાં આવે છે કે જેથી પેલું ગમે તેવુ છો છોકરું હોય એને એમ તો થાય કે ચલો આ મારા પોતાના પૈસા છે. કે મા બાપને એમ થાય કે ભાઈ આ જે જે થોડું તો થોડુંક પણ અમારી છોકરાની મહેનત નુ છે.
હા બરાબર છે અને છોકરું આપણે ભણતા હતા ત્યારે એક નાની એમથી સ્ટોરી હતી ઘણી ટચી હતી મગુ ગાંડી મગુ યાદ છે હા હા એમાં પણ આવું જ હતું ને કે જે આંટી હતા જે એના મમ્મી એમને ઘણી ચિંતા રતી કે હું છું ત્યાં સુધી તો એને સાત પણ હું નહી હો ત્યારે આ શું થશે કોણ આવી રીતે એને સાચવશે આટલા મોટા માણસ ને નાના વ્યક્તિની જેમ સાચવવું ઘણું અઘરું છે એટલે પછી આ બહુ મોટી તકલીફ હોય છે એમ મા બાપ હોય કે અથવા એમના જે અ બીજા સંબંધી હોય એમના માટે ઘણી વાર આવા લોકો ભારરૂપ બની જતા હોય છે પણ છતાં બધા ઘણા બધા લોકો સેવાભાવથી આવા લોકોની સેવા કરતા હોય છે.
ના ના અત્યારે બોમ્બેમાં પણ મારી એક સિસ્ટર છે. તો એનો નાનો ભાઈ છે ને એનાથી લગભગ ચાર પાંચ વર્ષ નાનો હશે. તો એને પણ પ્રોબ્લેમ જ છે એટલે અ અ માનસિક પ્રોબ્લેમ છે. તો એ એને એને ખબર હતી કે આ મીન્સ એ બહુ જ હોશિયાર અને જોબ કરતી હતી. ને એકની એક દીકરી અને એનો નાનો ભાઈ આવો તો એને સ્પેશિયલી એના ભાઈ ની આ તકલીફને કારણે મેરેજ નથી કર્યા. કે મને કે કે જો હું મેરેજ કરીને જતી રહીશ તો પછી હું મારું ઘર સાચવીશ કે આ લોકોને સાચવીશ. આજે મમ્મી પપ્પા છે તો મારો ભાઈ સાથ જાય છે કાલે એ નય હોય તો ખરેખર એના પપ્પા ગુજરી ગયા પછી એ આ બેઉ જને હેન્ડલ કરે છે ને તો કોઈ વાર એમ થાય કે સેલ્યુટ કરવા જેવી છે કારણ કે એક આવા ભાઈને કારણે એને પોતાની આખી જિંદગીનું બલિદાન આપી દીધું. એ પણ હોશિયાર છે દેખાવડી છે. ને એને પણ બધી જ બધું જ મન થતું હશે ને.
હા હા સા
પણ ઘર હોય પણ એટલે એક એને એક ઉદાહરણ ઊભું કરી દીધું છે અમારા સમાજમાં. ને સાચવે છે પણ ખૂબ સરસ રીતના હેન્ડલ કરે છે. આજે એ છોકરો પિસ્તાલીસ વર્ષ તો થઈ ગયો.
ઓહો બરાબર બો ઘણી
એ એ મુંબઈ ની પેલી બધી સ્કૂલોમાં જાય છે ને આવી જ સ્કૂલોમાં જાય છે. તો ત્યાં શામક દાવર ને ફરાહ ખાન ને બધા આવતા હોય તો આપડણે પણ નહી જોયા હોય એવા એવા એક્ટરોને ડિરેક્ટરો સાથે એને શો કર્યા છે.
ઓહો બરાબર આ તો ઘણું ઉદાહરણરૂપ કેવાય
હા
અને આ તપસ્યા જ કેવાય એક જાત ની અને પૂર્વ જન્મનો જે ઋણાનુબંધ હોય ને ઘણી વાર પુનર્જન્મનો જે ઋણ અનુબંધ હોય એના કારણે આવા લોકો જે છે ને સ્પેશિલ અસઆવી રીતે ઇનેબિલિટી સાથે જન્મેલા હોય કે જેથી એમનો એમના જે કર્મો છે એ જલ્દી જલ્દી ચુક
તોકે સાચી વાત છે.
એવું કહેવામાં આવે છે હવે ખબર નઈ સાચી
સાચું ખોટુ હા
તો આજે આપડે ઘણી સારી વાતો કરી આ ટોપિક પર અને ઘણું બધું જાણવા મળ્યું વાતો કરીને થેન્ક યુ સોમચ. ઓકે ઓકે ચાલો તો બાય બાય.